હલો.
હા, કેમ છો બેન?
અરે મજામાં એકદમ મજામાં. તમે?
બસ સારું છે જો. આજે મને થયું કે લાવ હું બેન સાથે વાત કરું થોડીક. અનુકૂળ ટાઈમ હતો તો મને એમ થયું કે બેન સાથે બેસીને વાત કરુંન બધી. જુની-જુની યાદો આપડે તાજી કરીએ, એટલે મેં ફોન કર્યો, બરાબર ને બેન? હા તો મને હું બેઠી તી ને તો આમ બધા બાળકોને જોતી તી ને તો તો મને મારું બાળપણ મૂળ યાદ આવી ગયું, એટલે મને બધું યાદ આવતું તું કે આપડે કેવું રમતા તા. આપડા સમયમાં કેટલી બાળ ઓલુ બધી અલગ-અલગ પ્ર કારની રમત હતી આપડી આપડા સમયની અંદર, અત્યારના બાળકો માં એટલી બધી રમત જોવા નથી મળતી. કેમકે મોટા ભાગે લોકો ફોન લઈને પેલી અલગ-અલગ પ્ર કાર ની ગેમ આવતી હોય ને એ બધી ગેમ તા હોય છે, અને અમુક છોકરાઓ છે ઈ અહિયાં ક્રિકેટ રમે છે. તો એ જોયું એટલે મને બધું જૂનું-જૂનું યાદ આવતું તું કે આપડે કે એટલી બધી રમત હતી, સંતા કુકડો છે, પછી ઈ અહ લંગડી છે ખો-ખો, કબડ્ડી, પછી ઓલું આંધળો પાડો, પછી નાના હતા સાવ ત્યારે ધમાલ ધોક્કો એ મને અલગ-અલગ બધી આપણી રમતો બધી બહુ યાદ આવતી તી. એટલે મને થયું કે લાવ ને ભઈ ફોન કરીને હું વાત કરું. આપડી બધી જુની યાદો તાજી થાય, આપડે કેવું રમતા.
અને પેલું ઓલા વ્રત તો એ જયા પાર્વતી ના, ને મોળાકત ના, ત્યારે આપણે જાગરણ હોય, ત્યારે તો કેવું આપણેે રાત-રાત સુધી જાગ તા જયા પાર્વતીમાં તો. આખી રાત જાગતા અને બગીચામાં જતા, અને ત્યાં આપડે બ ધી અલગ-અલગ બીજી બધી છોકરીઓ સાથે પણ આપણે રમવા મંડતા. કોક લંગડી રમતું હોય, કોક ખો-ખો રમતું હોય, કોક આંધળો પાટો રમતું હોય. તો એ રમત રમવાની કેટલી મજા આવતી. એનાથી આપણું શારીરિક સ્વાસ્થ્ય પણ જળવાતું, ભલે પાંચ દી આપણે ભૂ ખ્યા હોય ને એવું હોય, પણ એવું કંઈ થાક જ ન લાગે, સાચી વાત
અરે બિલકુલ સાચી વાત છે, ખરેખર. ઈ આપણો બચપન યાદ કરીને ત્યારે આપણને એમ થાય કે ઓહોહો આપણે આ બધા આપણે પોતે આપણાની અંદર કેટલા ડૂબેલા રહેતા, ને આપણા જ અંદરની ખુશીઓ આપણે પોતે વ્યક્ત કરતા, અને અંદરથી આપણે શું છે, શું નહીં, આપણને તો કંઈ ખબર જ ન પડતી બાળપણને. પણ આપડે આપણી મોજમાં હોઈએ ને એ જોઈ અને આપણને એમ થ ઓહોહ આપડે તો પેલા કેવા મોજમાં રેતા હતા એમ ખરેખર બેન. અમે છે ને મોળાકાત કરતા તા ને તો અમે પાંચ દિવસ આપ આપણે મીઠા વિના નો તો ખાઈએ, પણ રોજ જમવામાં કેવી મજા આવતી. ખીર, રોટલી, કોઈ-કોઈ વાર પુરી બનાવી દેઈ કોઈ વાર મમ્મી છે ને શીરો બનાવી દેઈ તો કોક-કોક વાર છે ને અમને અમારા મમ્મી છે ને જીરું ને મરી નાખી અને ઘઉંની પુરી બનાવી દેતા અને કડક કરી દેતા તો અમને એમ થાય કે આજે આપડે ગયડું નથી ખાવું તો આપડે દૂધ દહીં કે ચા સાથે એ પુરી ખાતા એટલી મજા આવતી ને કડકડી પૂરી કરીને ખવડાવતા તો અને પાંચેય દિવસ એટલો અમારો આનંદમાં જતો હતો બેન કે આજે છે ને. હવે આ રીતે મોરાકત કે ગૌરીવ્રથ જે કહીએ તે એ બધા રહેે છે પણ સ્કૂલ ચાલુ હોય છે ત્યારે મારા જમાનામાં તો અમને પાંચ દિવસની રજા આપી દી આપી દેતા હતા સ્કૂલ વાળા તો આખો દિવસ આનંદ આનંદ અને આનંદમાં જ અમારો જાતો હતો અને છેલ્લા દિવસે તો અમે મંદિરે એટલા સરસ તૈયાર થઈને પૂજા કરવા જઈ અને અમને મારા જ પૂજા કરાવે એ પૂજા એ અમને બહુ મજા આવતી પાંચ દિવસની એક સાથે પૂજા કરાવતા એ પૂજા કરાવ્યા પછી અમારે પાંચ ઘરે ઉમરા પૂજવાના પાંચ પાણીયાર પૂજવાના પાંચ ગાય પૂજવાની એ રીતે અલગ અલગ અલગ બધું પૂજવાનું ત્યાં સાંજ પડી જતી પછી સાંજે છે ને કોરાડું ખાવાનું એટલે કે જ્યાં ચણ મઠ હોય બેર હોય એ બધું બધી બેનપણીઓ ભેગા થઈ અને અમે ખાતા અને પછી આખી રાત અમે જાગરણ કરતા કેટલી મજા આવતી અમને હો ખરેખર તો અત્યારે યાદ કરી ને ત્યારે આપ પણ એમ થાય કે એ વ્રત તો આપણા જમાનાની એક ખૂબ જ યાદગાર દિવસો હતા એ આપણા જતાય રહ્યા આવા દિવસો હવે ક્યારે આવશે આપડા ખરેખર ને બેન
હા બહુ સાચી વાત છે તમે જ્યાં કીધું ને કે મે વ્રતમાં તૈયાર થતા અમારેતે પણ રજા ન આવતી પણ અમે લોક કોઈ તે બધા છે ને વ્રત હોય ને ત્યારે પેલું દિવસ હોય ને તો એવા સરસ તૈયાર થઈ ને હું ને મારી બેન તો બય સાડી જ પહેરીએ ભલે સાવ નાના નાના હતા તોય ફરજયાત સાડીચ પેરવાની સાડી પહેરી માંડ માંડ એક તો અ અમારી કરતા તો સાડી મોટી હોય પણ તોય સાડી પહેરતા અને પછી છે ને વ્રત વાળા હાથ મંદી વાળા હાથે વ્રત પૂજા ન થાય એટલે પેલા દિવસે છે ને પૂજા કરી નાખીએ અને ડબા હાથમાં મંદી મૂકી હોય પછી એક બે દિવસ જાય ને એટલે જમણા હાથ થ માં મંદી મૂકી પછી ઓલી સૂર્યનારાયણ ની પૂજા કરવાની ગાય માતાની પૂજા કરવાની પછી ઓલા અમે ત્યાં તમે કીધું ને ઉમરા પૂજવાના તો અમે તે ઉમરા પૂજવા જતા પાણીયારા પૂજવા જતા થાંભલા પૂજવા જતા અમે એવી રીતે બધું કરતા અને છેલ્લા દિવસે જુવારા મિરે મક જવાના અને ત્યારે તો આવા આપણી પાસે જેવા ફોન છે એવા તો ફોન નહોતા ત્યારે તો એટલે અમે લોકો સ્ટુડિયોમાં જઈએ અને એક ફોટો પડાવી લઈએ હું અને મારી બેન એવી મજા આવતી ને અને ત્યારે અમને તો છે ને બટેટાની ચીપ્સ બનાવ દેતા બટેટાની ચીપ્સ ને અ તળી નાખે અને પછી એમાં મી અ લીંબુ પછી અમે છે ને મીઠા વગરનું મરચું કાઢી જ લેતા પછી એ મરચું અને તીખા નો ભૂકો એટલે વાયુ નો થાય. મને તો એઈ જ ભાવતું ગળિયું મને બહુ ભાવતું નહીં ત્યારે એટલે હું તો એક લિચીજ ખાતી. અને દહી કે છાછ એવું કઈક પીતી. કે મને મીઠા વગર નું બહુ ઓછું ભાવ તું એટલે. પણ બહુ મજા આવતી હા. હું અત્યારના છોકરાઓને જોઉ ને એક તો બિચારીને ભણતર નું એટલું બધું ટેન્શન જાણે આમ સુું મોટું એ લોકોને બેરિસ્ટર બનવાનું હોય. એવી રીતે તો નાના નાના છોકરાઓને બિચારાને બેગ લઈ લઈને ભણમાં મોકલી દીધા હોય અને કયું સ્કૂલ માંથી તે આ બુક અપાવજો ને પેલી બુક અપાવજો ને એટલે ઈ ભણવાની લભ હોય અને અધુરામાં પૂરો મોબાઈલ અને ટી વી એટલે છોકરા આખો દિવસ ભણવામાં અને નવરા પડે એટલે મોબાઈલ લઈને બેસી જાય. ત્યારે બાર ત્રો સાથે બેસો રમો પણ તોય એમાંય તે લોકો મોબાઈલમાં જ રમશે. આવી રીતે આપડે જેમ રમતા બધી દોડા દોડી ની રમત કરતા. એવું એ લોકો ની રમે. એ લોકોને તો નામ પણ નહી આવડતા હોય કેમ રમાય એ નહી ખબર હોય ચલક ચલાણું કેમ રમવું એવી લોકોને કઈ ખબર જ ના હોય. સાચી વાત
અવાજ આવે છે ને?
હા, આવે છે. હો બેન. સાચી વાત છે ને મારી? હમ હલો. હા બેન, સાચી વાત છે ને મારી?
અવાજ આવે છે? હેલો.
હલો.